જય શ્રી કૃષ્ણ.
જય શ્રી કૃષ્ણ બોલો.
શું કરો છો ભાભી?
બસ બેઠા છીએ હવે કામ કરીને.
બીજું કો
બસ હો હવે નવરા પડ્યા.
હમ્મ
હવે છોકરાઓને જવાનું છે સવારે સ્કૂલ તો કીધું લાવો કામ પતાય તો. કોલ કરીદું એક એટલે
તમારા મોટી વાડી તો સવાર પાડી થઈ હશે ને હવે નવમામાં આવી એટલે
હા મોટી સવાર પાલી, પણ શનિવાર હોય ત્યારે છોકરા નાનાઓ ને સવાર પાલી ને મોટી ને બપોર પાલી.
કાલે શનિવાર એટલે મોટી બપોરે જશે.
હા એ લોકો ને અથવાડિયું વહેલું જાય ને પાચ દિવસે. એટલે છકા દુસરાને આરામ
અચ્છા
અને પેલો સવારે એટલે નાના બંને જશે એવું?
હા એ બંને સવાર જવાનું કાલે.
હા ગુજરાતી મીડિયમ મા એવું હોય છે ને, કે બપોર પાલી શનિવારે આવે ને
હા બપોરપાલી સ ગુજરાતી વાળા ને એવું, ને અંગ્રેજી વાળા ને સવાર પાલી વાળા રોજ જાય એમને બ ફુલપાલી આપે.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
ઇંગ્લિશ મીડિયમમાં હા આપેતોજ ના વિજયનગરમાં તો છે હમારે ત્યાં
અચ્છા ત્યાં એવુંજ છે, અંગ્રેજી મીડિયમ વાળાએ બપોરે આવે એવું
હમ્મ ધોરણ પ્રમાણે સેટ કરેલા હોય ને. એટલામાં.
હા સારું કેવાય એક દિવસ છોકરાઓને આરામ મળે.
હમ્મ એક દિવસ એક રવિવાર. સારા
તમારે તો એકમાંય આરામ નહી મળતું હોય ને? ક્યાંનું નહી જવું હોય તો પેલા ને ઉઠાડવું પડે પેલી નહીઈ જાય તો આમને
એટલે આપડે તો એઈ નય જ રનિંગ કરવાનું.
હ અને કેવું છે નવમાંમાં ફીસ છે ફીસ તમારી છોકરીને સ્કૂલમાં વે
ના આમ તો હોલી તો નથી પણ પંદરસો રૂપિયા છે કઈકમ ત જ નાની થઈ.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
બાકી તો ફ્રી છે એમ છોકરા હોય ને એમને કઈક ત્રણ હજાર કે પાંચ હજાર છે માત્ર
અચ્છા નવમાં પછી છોકરીઓની માફ છે.
હા છોકરીઓની માપ છે ને છોકરાઓની છે. એક પાંચ હજાર કે ત્રણ હજાર છે ખરી
અ્છાના ચોપડાઓ બોપડાઓ ત્યાંથી આપે છે ચોપડીઓને નોટબુક એવું સ્ટેશનરી નું સામાન
હા નવમાની તો આવે ત્યાંથી આપેલી નવી બધી.
હમ્મ હમ્મ હમ્મ.
એટલે એલા આપીએ અને ફી માં તો પંદરસો પ્યા ભરવાની હતી એમાં બી પૂછ્યું તું તો કે કોમ્પ્યુટર ને એવી ક બે વસ્તુ ના ભર
હા એક સત્ર ફી લે છે એવું કઈ યાદ છે મને થોડું પર હા તો એ પંદરસો તો બરાબર જ છે આમ જોઈએ તો આખા વરસનું
હા ન અહં આ બીજી બધી સ્કૂલો છે ને આટલા ત્યાં પી ના બધી છે ને એમાં છ હજાર રૂપિયા ફી છે.
હ અમાર તો અંગ્રેજી મીડીયમ હોય ત્યાં કોઈની ફી માફ નથી મારી બેબી ની નથી હમ પંચ હજાર અંગ્રેજી મીડિયમ કેમ આવું ફીનું નથી કરતા નહી તો ગવર્મેન્ટ આપે ઘણી સ્કૂલો માં
હા આપે પણ અમુક માં નથી ચાલતું અમુકમાં ચાલે છે.
ચોપડાઓ બહાર થી લાવવાનું ને એવું બધું
હમ આમાં તો બધું આપ્યું છે એમને જેટલું આપે નવમામાં આવે છે ચોપડિયો. એક ગ્રાઈડો ખાલી લાવી હોય તો લાવવાનું ન બધું આવ્યું છે.
મારે શું કોઈને એડમિશન કરાવું તું તમારી બેબી ના સ્કૂલ માં. તો મેં કીધું પૂછી જઉં કેવું છે ભણવાનું?
ભણવાનું તો સારું છે હા.
ઘણી સ્કૂલો માં શું છોકરાઓ આવે નહી આવે કઈ આમ ધ્યાન નથી આપતા.
હમ્મ.
તો મેં કીધું પૂછું કે કેવું છે ઘર કામ આપે છે. બધું આમ જોવે છે વ્યવસ્થિત કે.
અનુકૂળ લાગે તો કેજો તો એડમિશન માટે આવીશ.
હમ, ના ના, એટલે હું પુસ્તક થી કામને એવું બધું આપે છે, નોટો ચેક કરે છે. તપાસ છે, બધી અને અઠવાડિયે અઠવાડિયે ઘણા સ્કૂલોમાં પરીક્ષા ને એવું બધું લે છે?
હા એમને દર શનિવારે લે
અચ્છા નાના ધોરણમાં એ અને મોટા ધોરણ માં એ કે ખાલી મોટા ધોરણ?
ના આ નવમાંમાં નવી આવી નવામાં એમાં તો એને દ શનિવારે પરીક્ષા હોય છે અને રોજ લેસન લખે છે ને. એમાં આપડી સહી કરાવે છે. એટલે, ખ્યાલ આ કે કરે કે ના કરાવે, એવું ખ્યાલ આવે ને આપને એમ.
હા, કર્યું કે ના કર્યું. એવું હોય ને, હવે શું છોકરાઓને નિશાળ માં ખાલી કહી દે, આટલું આવું આવું કરી આવજો. પછી એ કરે, નહીં કરે, આખું વર્ષ સફાસ હતા નથી. પછી જયારે ખબર છે, આપણે મૌખિક પરીક્ષા આવે માર્ચ-એપ્રિલમાં ત્યારે બધા છોકરાઓ નોટો પૂર કરવા બેસેને, પછી પ મમ્મીઓને હેરાન કરે, મમ્મી, કરાવ. મમ્મી, કરાવો ને. માર્ક કપાસે.
ના મારે તો કરી દે. હે, મારી બેબી તો. એટલે નહીં, ત્યાં સ્ટાર્ટિંગ માં હતું ને, નવું ત્યારે સાહેબે વગર દેખે. એક થી પંદર ના ઘડીઓ આપી દીધા, એક-એક ઘડીઓ પંદર વાર નાખવા, ત્યારે એને બે દિવસ લાગ્યું. સવાર-સવારમાં.
બરબર, સારું કહેવાય. એક થી પંદર ઘડિયા તો આવવા જોઈએ, દસમા ધોરણમાં.
એટલે એને એક ઘડીયો પંદર-પંદર વાર લખવા આપ્યો હતો.
હમ્મ.
ત્યારે
હલો. હલો. હલો. હલો. હલો. હલો.